જય શ્રી કૃષ્ણ
હલો
હાં હલો જય શ્રી કૃષ્ણ
હાં જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આવે છે ને અવાજ હા બસ મજામાં હો હાં હાં
થઈ ગ્યો બ્રંચ નાસ્તો
હાં બસ જો એવું બધું થઇ ગ્યું બ્રંચ ને નાસ્તો ને મેં તો વેલો કરી લીધો હો હા બાર વાગ્યા છે એટલે મારે તો હસબન્ડ જાય એવું ઓફિસે તો વેલો થઈ જાય નાસ્તોને બધું આઠ વાગે તો કમ્પ્લીટ થઈ જાય હા.
આ છોકરાઓને આપડે ઉ ઠવા કરવાનું હોય આપડું તો વેલું વેલું જ થાય આપ આપડે તો સા ત વાગે જાય એટલે આઠ વાગે તો પતવા માંડે બધું હ
બને હા હા બસ જો છોકરા હવે એક ઉઠી ગયા ને એક હજી તો સુ તો છે, તો એ ઉઠી ને એનું એની રીતે કરી લેશે બધું
તમારે જે આપડે નાઈન્થ એટલે એક દીકરી છે, મોટી
હા હા ને એક નાઈન્થમાં છે, ને સન છે, એ ફોર્થમાં છે.
હા મારે દીકરો છથા ધોરણમાં છે.
ઓકે બરા
અને દીકરી ત્રીજું વર્ષ થઈ ગયું કોલેજનું
ઓકે ઓકે બરાબર હા હા હા સારું સારું
બસ હવે અહીંયા જમવાનો ટાઈમ થયો એટલે અહિયા પિયર આવ્યા છીએ એટલે મમ્મી કે જમી લ્યો મે ના અમે સાડા અગયાર તો નાસ્તો કર્યો એટલે મેં કીધું તમે જમી લયો હું બે ત્રણ ફોન પતાવી લઉં એમ
હા હા હા બરાબર છે, તો આ
એ વેલો ઉઠી ગયો તો મમ્મી ફોન આપો ફોન આપો તો મે હવે થોડીક વાર તું લે
હા હા હા બરાબર છે, હા હા હા એજ ને કેમકે હા બસ જો બાકી શાંતિ હો બસ જો બાકી સ સગનુ એવું તો હમણાં તો બધું બન છે, અયે પણ કેમ કે બધા વેકેશનમાં એમાં બીઝી છે, એટલે હમણા તો કે સત્સંગ ને એવું કાઈ નથી કીર્તનને કઈ પણ
હા કીર્તન નું અલગ ક સત્સંગ ક્યાં હોય પછી
અ એ ગમે એને ઘરે હોઈ શકે જેને રાખવું એને
અને આ કીર્તન નું તો આપણું ગ્રુપ છે, એમાં તમે હશો ને હું તો છું.
હા હા છે છે મેં હમણાં જ જોયો તમારો ફોટો એટલા મને યાદ આવી ગયુ હા હા હા એ વેકેશનમાં અમે માં આવું છું એમાં એટલે દર અલ્ટુયસ ડે ના હોય છે. અલગ અલગ ઘરે પણ હમણાં તો બંધ જ આ વેકેશન છે ને એટલે
તમારે હા આપડા કોર્ડિનેટર છે એમની બાજુમાં ઘર પડે
હા હા એની બાજુ માં છે હા હા હા. હા-હા-હા-હા એની બાજુમાં જ છે મારું ઘર હા-હા.
એટલે મેન જે અ ઓમ તો એમને અહીં આજ લઈ આવે છે અમારા બીજા ફ્રેન્ડ જ આ સાચ એમને પણ એઈજ લઈ આવે છે એટલે તા બૂટ નું સેટ કરીને આવજો હવે રાખું ને એટલે એ લોકો આયા મારી ઘરે બે કે બે વાર રાખ્યું છે હું જોઈન થઈ એટલે જોઈન પણ હું નવરાત્રી માં થયા ગઈ નવરાત્રી માં ત્યારે જ જોડાણી એમ તો ત્યારે બે વાર રાખેલું છે એમ.
હા બરાબર છે એટલે હું પણ લગભગ વરસ દિવસ પેલા જોઈન થયેલી છું. તો પણ હું છે ને દૂર હોય ને તો પછી ઓછું જાઉં છું ટ્રાન્સપોર્ટ વાળું હોય તો એ નજીકમાં હોય ને તો જ જાઉં છું એવું છે.
હા તમારે આજુબાજુ સરસ છે પણ મોટું ગ્રુપ એમ અને હું કીર્તન નું ગ્રુપ તો છે ત્યાંનું જ છે ને એઈ જ વિસ્તારનું એટલે ટ્રાન્સપોર્ટ વગર બધાને ફાવે એમ
હા હા હા એજ ને બાકી હવે બાકી ટ્રાન્સપોર્ટ નું કોઈ હોઈ ખાલી તો પછી જાય દૂર એવું નથી પણ મળવું જોઈએ. ફૂલ થઈ જાય તો પછી ઘણી વાર ન જઈ શકીએ.
હા આપડે તો એવી રીતે જ આધારિત થઈ જાય ને
થઈ જઈએ જયય છે ને
હા અમે બધી બે છે ને કોલેજ થી ને સ્કૂલ થી મેં તમને કાલે વાત કરી ને આપડી વાત ના થઈ. સ્કૂલ ને શાળા થી લઈને કોલેજ ને બધું સાથે કર્યું અમે સાત નો ગ્રુપ છે એટલે હજી લગ્ન પછી પણ વીસ વરસ બાવીસ રસ તો એક બેનપણી મારી જ જ ના છે બહુ બીમાર
ઓકે હા હા.
એમને જાન લેવા બીમારી આવી છે.
ઓહો. બિચારા હા હા.
એટલે અમે રવિવારે સવારે હ વંદે ભારત માં ગયા મારા દીકરાને તો મમ્મી ના ઘરે જ મૂકી ગઈ કારણ કે એમાં આપણને ચેપ નઈ લાગે ઇન્ફેક્શન નહી લાગે પણ પછી સાસરી માં તો બધા ડરે કે તું પણ ના જા પછી કઈ બોલ્યા નહી. મે તો મમ્મી હું અયા છું ને બધા મળવા જાય જ તો દર વર્ષે કે જયારે હું આવું કે વિન્ટરમાં આવ તો બે રાતે એક રાતમ સંમેલન રાખીએ બધું સ્નેહમિલન રાખીએ બધાનું. અને હવે આમાં આવામાં ના જાય તો ઓલું લાગે
હા-હા-હા બરાબર છે હો.
અને એનો સ્વભાવ એવો હોય આ ખાવ આ પી આ બનાવો આમ કરું તેમ કરો. એમને જ આવ્યું એ અમે એ યાદ જ નથી કે એમણે જિંદગીમાં પચીસ કેટલા વરસથી તો ઓળખીએ ત્રીસ એ જિંદનીના કોઈના વિશે કોઈ ખરાબ શબ્દ બોલ્યો પણ હોય સાદો પણ એમ- - એટલે કર્મ કરવાનું તો વાત જ નથી આવતી.
નથી આવતી પણ શું છે કઈક ગયા જન્મનું થોડુંક કંઈક પણ રહી રહી ગયું હોય ને તો અયા આપડે ચુકવવું પડે એના જેવું થાય.
હમ્મ તો ઈ બીજી બેનપણી એમ જ કેતી હતી આ ગયા જન્મની લેણા દેણી ના હોવી જોઈએ હા આજ જન્મનું- - કરો આ જન્મમાં આપણે એને નથી જોયું ક્યારે કે એને કોઈ દિવસ એ ખરાબ શબ્દ કે કર્મ કે એને- - પણ કોઈ કઈ બોલ્યું હોય એક શબ્દ બોલ્યો- -
હા હા હા એ તો છે ઘણી વાર.
ને એમના પતિદેવ પણ બે હાજાર અઢાર માં શાંત થઈ ગયા. હા સોકમાં લોકો- - તો મકાન નું બાંધકામ કરતા હતા.
ઓહો.
બધું તો બાર ભાશે આજ મે નો મહિનો મને લાગે છે અઢાર - - જૂન કે અઢાર મે હતું તારીખ તો અઢાર હત- - કારણ કે અહીં જ હું આપડો શુક્રવાર હતો એટલે મને અહં જ અમે ફરવા જતા- - મોલમાં જતા તા ક્યાંક અને મારી બીજી બેન- - ન મેસેજ આવ્યો કે એમને આમ ગરમીને લીધે શું થયું ત્યાંની આ ચક્કર ખાંડ- - પડી ગયા જ્યાં સુધી દવાખાને લઈ ગયા એ શાંત થઈ ગયા.
ઓહો એટલે એટકે જેવું હોઈ શકે હા
એટલે એમ કે કે હીટ વેવ હિટ સ્ટ્રોક ગરમી ન- - હવે કઈ કછી ખબર ના અને મારી એજ ના- - છે એટલે બે દીકરાઓ છે મોટો દીકરોને- - અમારા બધાના એક એક દીકરાઓના બધાનું ત્રીજું વરસ પતી ગયું બધાના આગળ પાછળ જ લગ્ન થયા છે. ને પણ આ બધા મારી બેનપણી ને દીકરો મારે જ એક દીકરી- - પેલી એટલે બધાનું ત્રીજું ત્રીજું વરસ પ- - ગયું હજી એક એક વરષ બધા ને બાકી છે મ નાનો દીક બસ માં ધોરમે પછી ત્યાં ખબર પૂછવા ગયા ત આગળ તો સવારે સાડા પાંચ ની વ પાંચ પચીસ ની વંદે ભારત હતી તો તો પેલી વાર બેઠી
હા હા કેવો ક્રયો એને એક્સપિરિયન્સ ટ્રેન સારી છે
બહુ સરસ હા બહુ સરસ હમ હા બહુ સરસ હતી એમ એમ પછી આપડે ત્યાંથી આવું હોયને શાંતિ થી મુસાફરી કરવી હોય સલામતી બધું બઉુ સરસ પાંચ પચીસ ની હતી તો મારે પછી આ દૂર પડે રેલવે સ્ટેશન એટલે અમે પછી ઘરથી ચાર વાગે નીકળી ગયા ભલે ટ્રાફિક તો ના નડે ભીડ તો ના નડે રસ્તામાં સવારે એટલે પાંચ પચીસ ની હતી એટલે હું મારી બેનપણી એટલે સવાર ચાર વાગે નીકળી ગયા એ એ લોકો બે ત્રણ બેન પણ અહિયાં છે ટ્યુશન કરાવે છે અને હમણાં પરીક્ષાઓનોો ટાઈમ છે
ઓકે બરાબર
એટલે લોકો પછી મેં કીધું કે ચાલુ દિવસમાં રાખો એમ સોમ મંગળ કારણ કે હ જે હું સાસરે થી જાયતી ત મારા દીકરા ન કઈક ઓલું કરું ને સેટ તો આપડી જોડે જ આવે પછી મારા મમ્મી કે મોટા બનાવે તો એ લોકો આગળના સ્ટોપ બીજા સ્ટોપે ઉતરી જાય તો પછી ત્યાં આગળના સ્ટેશન કે બીજા સ્ટેશન બધે સગા સમંધી ત્યાં એ લોકો રકાય ત્યાં સુધી હું પહોંચું હ સેટ ના થયો એટલે અમે ગયાં સરસ હતી વંદે ભારત એક્ઝેક્ટ મતલબ કીધું ને મારે બેન ણી ના પાંચ ચોવીસ છે ને પાંચ ચોવીસ કાચ ના દરવાજા બંધ થઈ જશે
હા હા તો સારું ટાઈમિંગ ઓકે.
હમ એટલે ટ સમય સરસ
ઓકે એ સારું કેમકે બાકી આપડ ટ્રેનમાં જવાનું અવોઈડ કરીએ ને એટલા માટે જ કે ટાઈમ સર ન હોય એટલા માટે આપડે વધારે અવોઈડ કરીએ કે ટ્રેનમાં નથી જવું
હું બે હજાર અઢારમાં બેઠી હતી પછી મને નથી યાદ ન તો પછી આ સ્લીપર કોચ તો હોય પેલા રેલવેમાં ત્યારે બેઠી તી પણ આ તો બો વખાણ સાંભળ્યા એટલે આ લોકો એજ કરી તી કે અમે ચારેય બેન પણીઓ હતા તો પાંચ પચીસે દરવાજા બંધ થઈ ગયા કાચના બસ ચાલુ થઈ ગયુ એવું લાગ્યું જ નહી કારણ કે જરાય પાસા જ ના થ્યો ને અને પછી પાંચ દસ મિનિટ પાંચ મિનિટ માં તો પાણીની બોટલ આવી ગઈ પછી પાછી દસ પંદર મિનિટ તો ચા કોફી
હા હા.
હ બિસ્કીટ એમ
હા.
આપડ કેમ એરોપ્લેનમાં બ વિમાનમા બધી અ સગવડ હોય સરસ એટલે અમે આ લાંબી મુસાફરી હતી એટલે બધું હરુ સારું હતું સરસ હતું એમ હુ ને સરસ સ્વચ્છતા સરસ એટલે પાછું ચા કોફી પણ ઓલા પાવડર તૈયાર ગરમ પાણી કે ચા કે કોફી અને બિસ્કીટ આવી ગયા બસ દસ પંદર મિનિટમાં તો પાણી આવ્યું પછી આવી ગયો પછી પીસી ચેક કરી ગયો બધાનું હમ ઈ ચેક કરી ગયો એટલે પાછું કેલા સાત સાત સવા સાતે તો નાસ્તો આવી ગીયો ગરમ
અરે હા સરસ સરસ.
મા પછી હા બ્રેડ તંદુરસ્ત વાળી બ્રેડ આ અનાજ વાળી ઘઉંના લોટની બ્રેડ આવી, માખણ આવ્યું હજી કાય કપકેક આવ્યા હાજી એ કઈ હતી એટલે એટલું બધું ખાઈ જ ના શકો એટલો સરસ નાસ્તો આવી ગયો.
ઓકે હા હા.
અને પછી અમે કે જમવાનું હશે તો જમવાનું તો ના અમારું હતું બાર વાગ્યાનું. તો અમે પૂછી જ લીધું કારણ કે એ સામે બેનપણી એને આટલું બધું છે એ આમ તો પથારી યે જ છે. એટલા બધા બોલી પણ નથ શકતા તો કે તમારું જમવાનું શું બનાવશું? એટલે અમે ખાલી ખાલી કહી દીધું તું કે રેલવે માં જ બપોરનું જમવાનું મળવાનું. એ ચિંતા ના કર પછી ઉતરીને પછી ત્યાં આ નાસ્તો એ કર્યો તો ભારે એટલે પ થોક ચકરબકર કરીને પછી પૂચ્યા ત્યાં. વાગે પોચ્યા.
ઓકે હા હા તે સારું.
કિલો વજન હતું
તો હો
એ મને બે હાજાર ચોવીસ માં મળ્યા તા અમે બધું સ્નેહમિલન કર્યું અમે અહિયાં જ એટલે એસી કિલો વજન હતું એટલે અમ બધાએ કીધું કે ના તમે વજન ઘટાડો ન તો પછી બીમારીઓ વધશે તો મેં આ દસ કિલો યોગા કર્યા તા સરસ વજન ઘટાડ્યું તું.
ઓકે.
પણ હા એટલે સિત્તેર થયું હવે સિત્તેર માંથી મને નથ લાગતું કે સત સત્યાવીસ એ નય રય પેલા ડોસીમાં ના હોય વજન ઘટી જાય હાવ ને પીથલ હાડપિંજર હોય
હા હા હા હા બરાબર. અચ્છા આવે છે હા હા હું એક કોલ કરું છું હમણાં ઓકે.
ના એટલે તમે મને કરશો ને
હા હું કરું છું કરું છું આપે કરું છું. ઓકે ઓકે.